હમ.
હલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
બોલો બોલો કેમ યાદ કરીયા.
કઈ નહી આ તો અત્યારે બધા તહેવારો આવે છે એટલે ખરીદી માટે ગયા હતા. તો વિચાર્યું કે ખરીદી વિશે વાત કરીએ
હા બરાબર.
ખરીદી તો આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ખરીદી એટલે માત્ર વસ્તુઓ ખરીદવી જ નહી પરંતુ પોતાની જરૂરિયાતો પસંદગી અને બજેટ પ્રમાણે યોગ્ય વસ્તુની પસંદગી કરવી સમજદારીપૂર્વક કરેલી ખરીદી પૈસાની બચત પણ કરાવે છે અને સંતોષ પણ આપે છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને શોપિંગમાં બચાવેલો દરેક રૂપિયો આપડા કમાયેલા રૂપિયા જેટલો જ મૂલ્યવાન હોય છે. આજના સમયમાં શોપિંગ માત્ર બજારમાં જઈને વસ્તુ ખરીદવા પૂરતું નથી રહ્યું. આજે મોલ છે સુપર માર્કેટ છે ઓનલાઈન પ્લેટફોર્મ છે અને મોબાઈલ એપ્લિકેશન ના કારણે ખરીદીની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે
હમ એકદમ સાચું કહ્યું તમે કેવું આપડે જોઈએ તો પહેલાના સમયમાં લોકો લોકો ગામના બજારો અથવા નાની દુકાનો માંથી ખરીદી કરતા હતા. પરંતુ આજકાલ મોલ સુપર માર્કેટ અને ઓનલાઈન શોપિંગ કર ના કારણે ખરીદી કરવાની રીતમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે આજે આપણે ઘરમાં બેઠા બેઠા પણ મોબાઈલના દ્વારે કપડાં પુસ્તકો ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ અને બીજી ઘણી વસ્તુઓ સરળતાથી ખરીદી શકીએ છે. સમયની પણ બચત થવામ થવાના કારણે ઓનલાઈન શોપિંગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.
હા એ તો તમે સાચું કીધું.
અને આ ઓનલાઈન શોપિંગના લીધે પરંપરાગત બજારમાં ખરીદી કરવાનો પણ એક અલગ જ આનંદ છે. ત્યાં આપણ એ વસ્તુને જોઈ શક કીએ છે, સ્પર્શી શકીએ છે તેની ગુણવત્તા ચકાસી શકીએ અને જરૂર પડે તો ભાવતાલ પણ કરી શકીએ છીએ. પરંતુ આવું બધું ઓનલાઈન શોપિંગમાં ના મળે આપણને
હા એતો તમે ઘણું સાચું વાત કીધું. શોપિંગ નું આપડા જીવનમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કાઢ પાડતી હોય છે એના દ્વારા આપણેે રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અ જીવન વધુ સરળ બની રહે અર્થતંત્રમાં ગતિ મળે અને વેપાર અને રોજગારી પણ વધતી હોય છે.
હમ્મ, સાચું ક્યું તમે અને ઓનલાઈન શોપિંગ તો થતી હોય છે પણ લોકો આજ કલ ની ખરીદી ખાસ કરીને, કપડાં, ફળો, શાકભાજી અને ઘર વપરાશની જે વસ્તુઓ છે એની ખરીદી વખતે લોકો હજુ પણ બજારમાં જવાનું જ પસંદ કરે છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે. સમજદારી પૂર્વક ખરીદી કરવી જોઈએ. કારણ કે આપણેે ખરીદી કરતા પહેલા ત્રણ પ્રશ્નો તો હંમેશા પૂછવા જોઈએ, કે શું આ વસ્તુ આપણા માટે જરૂરી છે? શું તેની ગુણવત્તા સારી છે અને તેની કિંમત યોગ્ય છે. તો આ ત્રણ પ્રશ્નો આપણને ઘણી વાર કેવું કે જે બિનજરૂરી ખર્ચો છે. એનાથી આપણને બચાવી શકતા હોય છે.
હમ્મ, એકદમ સાચું કહ્યું. મારા મતે તો એવું કે ખરીદી માટેની સૌથી મહત્વની બાબત એ છે કે જરૂરિયાત અને બજેટ. ઘણી વાર લોકો જાહેરાતો અને અથવા ઓફર જોઈને, એવી વસ્તુઓ ખરીદી લે છે. જેની જેની તેમને જરૂર પણ નથી. પરિણામે પૈસાનો બગાડ થાય છે. એટલે ખરીદી પહેલા યાદી બનાવાની, બનાવવી જોઈએ. તેનાથી જરૂરી વસ્તી, વસ્તુઓ જ ખરીદાય છે અને બિનજરૂરી ખર્ચ ટાળી શકાય છે.
થાય, સાચું કીધું. ઘણા લોકો માત્ર બે ગુણવત્તા, ઉપયોગિતા અને કિંમત. આ ત્રણ બાબતોને વધુ મહત્વ આપતો હોય છે. એ જોઈને જ ખરીદી કરતો હોય છે. એ વિધાર્થી સ્ટેશનરી છે અભ્યાસ માટે જરૂરી વસ્તુ ઓ છે એમને પ્રાથમિકતા આપવી જોઈએ. ફેશન માટે અતિશય ખર્ચ કરવો આપણા માટે યોગ્ય નથી.
હમ્મ એકદમ સાચું કયું તમે અને આજકાલના મોટા ભાગના લોકો ડિસ્કાઉન્ટ અને સેલની રાહ જોતા હોય છે. દિવાળી, નવરાત્રિ નવા વર્ષ અને અન્ય તહેવારોમાં મોટી છૂટ મળે છે. પણ હું તો એવું માનું છું કે દરેક ડિસ્કાઉન્ટ ખરેખર ફાયદાકારક હોય, એવું જરૂરી નથી. કેટલી વાર તો દુકાનો પહેલા કિંમત વધારી દે છે. અને પછી ડિસ્કાઉન્ટ બતાવે છે, તેથી સમજદારીથી ખરીદી કરવી જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કીધી અને આપણેે કેવું કે સ્થાનિક વેપારીઓને મહત્વ આપવું જોઈએ. સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાથી નાના વેપારીઓને સહારો મળતો હોય છે. સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનતું હોય છે અને રોજગારી પણ વધતી હોય છે.
હમ્મ એકદમ સાચું કયું તમે આપણે કોઈ પણ સમસ્યા હોય, તો વધુ બદલાવ લાવી શકાય વસ્તુ અથવા પરત કરી શકાય, પણ ઓનલાઈન શોપિંગમાં એવું નહી હોય. ઓનલાઈન શોપિંગમાં ભલે સમય અને મહેનત બંનેની બચત થાય. પણ એમાં કોઈ વાર આપણા જોડે ફ્રોડ પણ થઈ શકે છે. કારણ કે કેટલીવાર ફોટામાં દેખાતી વસ્તુ અને મળતી વસ્તુ ઘણો તફાવત હોય છે. ક્યારેક ખોટી અથવા ખરાબ ગુણવત્તાની વસ્તુ પણ આવી શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને જરૂર કરતા આપણેે વધુ ખરીદી કરવાથી પણ ઘણી મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે કે આપડે વધારે પડતા પ્લાસ્ટિકનો ઉપયોગ વધી જાય છે. કચરો વધે છે. કુદરતી સંસાધનો પર ભાર પડતો હોય છે તેથી આટલે આપણને જરૂર હોય એટલીજ ખરીદી કરવુ જોઈએ આપણેે એ આપણા માટે અને પર્યાવરણ માટે બંને માટે સારું વાત કહેવાય
હમ્મ એકદમ સાચું કહ્યું તમે અને આજકાલના લોકોતો કેવું કે બ્રેન્ડેડ વસ્તુ ઓ પાછળ ઘણા ખર્ચો કરે છે પરંતુ દરેક મોંઘી વસ્તુ સારીજ હોય એવું જરૂરી નથી ઘણી સ્થાનિક અને સારી ગુણવત્તાની વસ્તુ ઓ પણ ઓછી કિંમતે મળી જાય છે તેથી બ્રેન્ડ કરતા વધારે ગુણવત્તાને વધુ મહત્વ આપવું જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને દરેક ગ્રાહકને આમ સારી ગુણવત્તાની વસ્તુ મેળવવાનો અધિકાર છે. સાચી માહિતી મેળવવાનો અધિકાર છે બિલ મેળવવાનો અધિકાર છે. અને જો વસ્તુ ખામી વાળી હોય તો એની અંદર એ ફરિયાદ કરવાનો પણ એક અધિકાર છે.
હમ્મ એકદમ સાચું કહ્યું તમે મારા મતે તો એક જાગૃત કસ્ટમર હોવું ખૂબ જ જરૂરી છે દરેક ગ્રાહકે ખરીદી પછી બિલ લેવું જોઈએ જો વસ્તુમાં કોઈ ખામી હોય તો ગ્રાહકને તેને બદલાવવાનો અથવા ફરિયાદ કરવાનો અધિકાર હોવો. ગ્રાહક તરીકે પોતાના અધિકારો વિશે જાગૃત રહેવું. એ ખૂબજ જરૂરી છે આજના જમાનામાં.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. કારણ કે અમુક વાર કેવું થાય કે અમુક દુકાનદારો છે એ બહુ પાકુ બીલ આલતા નથી. અને જે ખોડ ખાપણ વાળી વસ્તુ છે એ વેચી દેતા હોય છે. પણ જયારે ગ્રાહકને ઘરે જઈને ખબર પડે કે આ વસ્તુ બરાબર નથી તો એની પાસે પાકુ બીલ ભી નહી હોતું. એના કારણે એ વસ્તુ પાછી પણ પેલો દુકાનદાર છે એ વસ્તુ પાછી પણ નહી લેતો અને આપણને પૈસાને પણ નુકસાન થતું હોય છે.
હમ્મ એકદમ સાચું કહ્યું તમેં પણ આજના જમાનામાં તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ ખરીદી કરવી જોઈએ જેમ કે પ્લાસ્ટિકની થેલીઓનું બદલ બદલે પ્લાસ્ટિકની થેલીઓના બદલ બદલે કપડાંની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. અને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળવુંજ જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનનો ખરીદો જોઈએ તેથી પ્રદુષણ ઓછું થાય છે અને કુદરતનું રક્ષણ બંધ થઈ છે થાય છે.
હા. અને યુવાનોએ પણ આમ સમજવું જોઈએ, યુવાનોની પણ જવાબદારી છે કે પેસા ની પાછળ આંધળી દોડ ના કરવી જોઈએ. બચત ની આપણે આદત વિકસાવવી જોઈએ. ગુણવત્તા છે તો એને મહત્વ આપવું જોઈએ અને જે સ્થાનિક ઉત્પાદનોને પણ આપડે પ્રોત્સાહન આપવું જોઈએ.
હમ્મ એકદમ સાચું કહ્યું મને તો ખરીદી વખતે પેલા સારી રીતે વિચારવું ગમે છે. હું અલગ અલગ દુકાનોમાં કિંમત અને ગુણવત્તાની સરખામણી કર્યા પછી જ વસ્તુ ખરીદું છું. કારણ કે હું એવું માનું કે ઉતાવળમાં કરેલી ખરીદી ઘણી વાર નુકસાનકારક સાબિત થાય છે. સમજદારીથી ખરીદી કરવાથી પૈસા પણ બચે છે અને યોગ્ય વસ્તુ પણ મળે છે.
હા તો એક ઘણી સારી આદત કહેવાય. અને શોપિંગ કેવું કે જીવનનો જરૂરી ભાગ છે. પરંતુ સમજદારી વિના કરેલી ખરીદી આપણા માટે આર્થિક મુશ્કેલી ઓ ઉભી કરે છે. છે અને સાચી ગરીબી તો એજ છે કે જેમાં જરૂરિયાત ગુણવત્તા અને બધુંય આ ત્રણેય નું સંતુલન જળવાયેલું રહે.
હમ સાચું કહ્યું તમે, અને આપણે એમ કહી શકીએ કે ખરીદી એ એક જવાબદારી છે જરૂરિયાત ગુણવત્તા અને બજેટને ધ્યાનમાં રાખીને ખરીદી કરવી જોઈએ. સમજદારી પૂર્વક કરેલી ખરીદી વ્યક્તિને આર્થિક રીતે મજબૂત બનાવે છે. અને બિનજરૂરી ખર્ચાથી પણ બચાવે છે.
હા એતો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નઈ સારું સારું ચલો
હા હા સારું છે હા